હલો.
હલો.
હા કેમ છો?
હું મજામાં તમે કેમ છો?
બસ મજામાં ઓ હા. તો આજે કયા ટોપિક ઉપર આપડે વાત કરશું?
આજે આપણે ક્રિકેટના ટોપીક ઉપર વાત કરશું.
હા અરે વાહ સરસ ટોપીક છે. આ ક્રિકેટ તો મને બહુ ગમે છે. હા તો અ ક્રિકેટ જોવાનું ટીવી માટે ક્રિકેટ આવતું હોય તો હું પણ થોડી વાર જોઈ લઉં છું તો સારું લાગે છે. હમ.
તો આજે કેવું કે ક્રિકેટ આપણે ભારતમાં એક લોકપ્રિય રમત બની ગઈ છે. જે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીને જોવી પણ ગમે છે અને રમવી પણ ગમે છે. ને ભારતમાં ક્રિકેટ કેવું કે એકમાત્ર રમત જ નથી થી પણ એ લોકોની લાગણી પણ બની ગઈ છે. ક્રિકેટમાં કેવું કે બે ટીમો વચ્ચે મેચ રમાતી હોય છે અને દરેક ટીમમાં અગિયાર અગિયાર પ્લેયર હોય છે. જે કેવું કે સામસામે રમતા હોય છે એકબીજાને.
હા, એટલે કેવું કે ક્રિકેટમાં બે ટીમ હોય છે અને અત્યારે તો આપણે જોઈએ છીએ કે અ ક્રિકેટમાં મને ખ્યાલ છે પેલા તો ટેસ્ટ મેચ રમાતી અને પચાસ ઓવરની મેચ રમાતી. પણ હવે તો ટ્વેન્ટી ટવેન્ટી એવી પણ મેચ આવી ગઈ છે. અને આ ટેસ્ટ મેચ છે એ લગભગ જ રમાય છે. કારણ કે એ બહુ લાંબુ રમત છે કે પાંચ દિવસ ચાલે. અને પછી એમાં ખેલાડીઓને કેવું એક બે બે વખત દાવ લેવાના આવે છે. તો એ બહુ જ લાંબી રમત થઈ જાય છે તો લોકોને કેવું થાય છે કે કંટાળો આવી જાય છે. તો હવે એમ કરતા કદા પચાસ ઓવર વાળી રમતો રમાતી હતી તો પછી હવે એમાંથી તો અત્યારના જમાનામાં તો આ ટ્વેન્ટી ટ્વેન્ટી આવી ગઈ છે તો વીસ વીસ ઓવર ની જે આ રમત રમાય તો એમાં લોકોને ખૂબ મજા આવે છે આમાં શું સમય પણ ઓછો જાય છે અને અ તરત જ એનું રિઝલ્ટ આવી જાય કે ભાઈ કોણ જીતી ગયું ને કોણ હારી ગયું છે અ એટલે આ ક્રિકેટ ખૂબ લોકપ્રિય બની ગઈ છે
તમારી વાત સાચી છે પણ આજના જમાનામાં એવા લોકો કોણ છે જેમને ટી ટ્વેન્ટી અને વન ડે મેચ કરતા ટેસ્ટ મેચ જોવું વધારે ગમે છે કારણ કે ટેસ્ટ મેચમાં કેવું કે ટોટલ પાંચ દિવસ સુધી ગેમ ચાલે છે અને એમાં કેવું કે આમ બેટ્સમેનો અને જે બોલરો હોય એમને એક એકાગ્રતાથી ર રમવું પડે છે અને અંતે પેલા પાંચ દિવસની ટેસ્ટમાં પણ અંતના દિવસ સુધી ખબર ન પડે કે કઈ ટીમ જીતવાની છે અને કઈ ટીમ હારવાની છે તો એને લીધે કેવું કે આ પાંચ દિવસના ટેસ્ટ મેચમાં રોમાંચ ઘણો વધારે બની રહે છે જે ટી ટ્વેન્ટી અને વન ડે ક્રિકેટ છે એમાં એટલો બધો રોમાંચ નથી બની રહેતો તો મને તો કેવું કે ટેસ્ટ મેચ જોવું વધારે ગમે છે ટી ટ્વેન્ટી અને વન ડે કરતા
અને આ કેવું કે આપડે જે ક્રિકેટની રમત છે એ ખરેખર તો ઈંગ્લેન્ડ થી ચાલુ થઈ છે અને પછી પેલા તો બહુ ઓછા દિવસો રમતા હતા દસેક દેશો જ રમતા હતા પણ હવે મને એમ છે કે સો એક જેવા દેશો રમે છે કે મોટા ભાગના દેશો હવે આમાં જોડાઈ ગયા છે જાત જાતની રમતો એટલે જ બધા જ દેશો આ ક્રિકેટની રમત રમમાં લઈ ગયા છે અને એટલી બધી લોકપ્રિય બની ગઈ છે કે અ જયારે એમાંય વર્લ્ડ કપ આવે છે ત્યારે તો લોકો જાણે કે એ આપણેે બાર દેખાતા જ નથી અ ટીવી સામે અથવા તો મોબાઈલ સાથે સામે જ બેસેલા હોય છે એટલે અ આ એક કેવું એક તહેવાર જેવું લાગે છે જારે આવું વર્લ્ડ કપ ને એવું હોય કે ક્રિકેટ નું જે મોટી કોઈ રમત હોય મોટા બધા દેશો વચ્ચે ફાાઈનલ ને એવું બધું ું હોય ત્યારે આપણને એવું જ લાગે કે જાણે કોઈ તહેવાર છે
હા તમારી વાત સાચી છે અને એમાં ખાસ કરીને જો ઈન્ડિયા અને પાકિસ્તાન તાનું મે જોયતું તું સૌથી વધારે મજા આવે. ને એના પછી ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા છે કે ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ છે એ મેચ હોય તો પણ સૌથી વધારે મજા આવે છે ને મારા તો ઘણા બધા ફેવરેટ ક્રિકેટર છે જેમ કે વિરાટ કોહલી છે પછી રવિન્દ્ર જાડેજા છે રોહિત શર્મા છે બમ કવો કે હાર્દિક પાંડ્યા છે જસપ્રીિત બ્રૂમ બુમરા છે આ બધા મારા ફેવરેટ પ્લેયર છે તો તમારા કોણ છે ફેવરેટ પ્લેયર જે તમને આમ રમતા કે રમતા હોય ક્રિકેટ તો તમને એની જોવાની પણ મજા આવે અને આમ રોમાંચ પણ બની રહે તમારો
મને તો આ ધોનીની રમત બહુ ગમે છે તે રમતો હોય ને તો એ રમતા હોય ને તો હેને આમ આમ કેવું એકદમ કુલ હોય અને જો એ લાસ્ટમાં આવે અને પછી ઘણી વખત તમે જોયું છે કે ઓછા અ ઓ ઓછા બોલ હોય અને રન વધારે હોય તો એ બહુ એકદમ સિક્સ ને ફોર ને એટલા મારે છે ને કે પછી આપણે ઘણી વખત જીતી જઈએ છીએ અને આઈપીએલમાં તો મેં આવું બધું ઘણી જ વખત જોયું છે. કે એ છેલ્લે આવે અને પછી એ મેચ ને જીતાડી દે છે એટલે એ માર બહુ ફેવરિટ છે
અ તમારી વાત સાચી છે ને કેવું કે ક્રિકેટ આપણને ઘણી બધી અ વ ઘણી બાબતો શીખવાડે છે જેમ કે ટીમવર્ક છે શિસ્તતા છે મહેનત છે ધીરજ છે અને ક્યારેક આપણને આપણે મેચ હારી જઈએ તો એ મેચ જે આપણે હાર્યા હોય એમાં પણ આપણને ઘણી ઘણી બધી વસ્તુ શીખવા મળે છે
હા અને આમ જોઈએ તો ખેલાડીઓને એ ખુબ જ એમાં કેવું કે જો માથે તે હેલ્મેટ પહેરવું પડે છે. અ હાથમાં ગ્લોવસ પહેરવા પડે છે પગમાં પણ એ પેલા પેડ પેરવા પડે છે અને ભારે પેલા બ શૂઝ ને એ બધું પેરવું પડે છે. અને હાથમાં એટલું વજન વાળું બેટ હોય છે. અને એનાથી એને બોલને ફટકારવાનો હોય છે તો બોલ પણ એટલો જ હેવી હોય છે તો આ જે ખેલાડીઓ છે એ ઘણું બધું એને અ આમ સ્ટ્રગલથી એ આ ક્રિકેટની રમત છે એ કરવી પડે છે કારણ કે આસાનીથી નથી રમાતી એમાં ખેલાડી એ આટલું બધું પહેરીને પછી એને દોડવાનું પણ હોય છે રન કરવાના હોય છે અને ફોર અને સિક્સ મારવા માટે તો એને બેટને ખૂબ ગુમાવવું પડે છે તો આ આ ખેલાડીઓને અ ઘણી બધી મહેનત પડે છે ફિલ્ડિંગ કરતા હોય તો પણ એને કેચ પકડવાના હોય દોડીનેને રન અ બોલને રોકવાનો હોય છે તો અટલે આમાં ઘણી બધી મહેનત પડે છે ખેલાડીઓને જો પડી જાય અથવા તો બોલ રોકવામાં કે આમ તેમ થાય તો ઈજાઓ પણ થાય છે
હા એમાં એ બધી વસ્ વાત તમારી સાચી છે પણ એના માટે કેવું કે ખેલાડીઓ રોજ પ્રેક્ટિસ કરતા હોય છે એવો કેવું કે એમનું વર્કઆઉટ કરતા હોય છે જેથી તેમને કેવું કે મેચ દરમિયાન કઈ પણ આમ લાગે કે પડી જાય તો તેમને જાજી ઈજા થતી નથી અને આજના જમાનામાં તો કેવું કે આ ક્રીક ટેકનોલોજી એ પણ ક્રિકેટમાં મહત્વનો ભાંગ ભજોવ્યો છે જેમકે ડીઆર એસ છે અલ્ટ્રા એજ છે એ ઘણી બધી ટેકનોલોજી નો યુઝ કરીને અમ્પાયર પણ તેમ નિર્ણય ફટાફટ આપી શકે છે નકર પેલાના જમાનામાં તો કેવો કે ઘણો બધો ટાઈમ લાગતો અમ્પાયરને નિર્ણય આપવામાં
હા, અને આખ્યા ક્રિકેટરોને ક્રિકેટ રમવા માટે કેવું કે મેદાન ઉપર જ રમવું પડે છે તો અ એ જે છે ખૂબ તડકોય હોય છે ઘણી વખત તો પણ એને એમાં રમવું પડે છે તો ઠંડી હોય તો પછી એકદમ ઠંડીમાં પણ એને મેદાન ઉપર જ રમવું પડે છે અને ઘણી વખત વરસાદ પણ આવી જાય છે ને મેચ રોકાઈ જાય છે તો વળી પાછું હમ્મ ફરીથી રમવું પડે છે અથવા તો મેચ ડ્રો થઈ જાય છે તો આમ ક્રિકેટના ખેલાડીઓને ખુબ જ આમાં એ બધું સહન કરવું પડે છે અ તડકો, ગરમી, વરસાદ, એવું પણ બધું સહન કરવું પડે છે પણ છતાં એ લોકો રમે છે તો આપણે એના માટે ખૂબ ગૌરવ થાય છે
હા અને અંતમાં તો કેવું કે આપણેે એ આખા વર્લ્ડમાં ક્રિકેટ એ માત્ર રમત નથી પરંતુ કેવું કે લોકોની ભાવનાઓ પણ ક્રિકેટ સાથે જોડાયેલી હોય છે‌ અને લાખો લોકોની પ્રેરણા છે અત્યારના જે યંગસ્ટર્સ છે એના માટે ક્રિકેટ તો હું તમને એટલું જ કહું કે આજે આ ટોપિક ઉપર તમારી જોડે મને વાત કરવાની ઘણી મજા આવી તો આપણે આવા નવા ઘણા ટોપિકો સાથે ફરીથી મળીશું
મળીએ, ચોક્કસ, ચોક્કસ, ભલે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ